હ ન.
નમસ્તે બેન.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, આજ તો મોસમ ને કતરૂ બળયા વે છે.
હા મોસમ ત આજ સરસ લાગે છે, હવા ભી ચાલે છે ને ઠંડુ લાગે છેને?
હા મેં તો બારે માછો ઘાટલો ડાળીને હુંતી છું.
બાર ને ખાટલો ઢાાયણતા છે. હા.
હોલમાં આવતી છું, હોલ માં કોઈ નજર આવી નઈ છે સપાડી નું ગેટ લગાવીને.
હમ્મ.
નીચેનું નાલ નું ગેટ લગાવને આવી છે, ઉપર ઉતીશું માં ખાટ આટલું ઢળીને બે આજકાલ તો ખુશી નો ઘર બણી ગયો છે તો આડો આવીશે હા હું તો કોઈ દીકાવી નહી છે, અત્રું મનને હા મેં ઘર ખાલી છે અમારે તો.
હમ.
તાળું લાગ્યું છે, કોઈ નઈ રહે સે ઇયા.
બધું તો કોઈ નથી રહે છે
હા તો ખાટલા પડી જઉં છું આરામ બારે. મારે કમરામાં તો મને ઘૂંટન હોવે છે.
મ મારા કમરામાં શું હતું પછી પલંગ માં શું આવે તો પછી સામને દેખાવે છે ને મારે ક. તાચીજી રટને તું પચસ. સેટ નથી હોવે છે તો આટલુ સુધતી હ બઇ સા લ ભડે.
હા.
પછી પડી હું જોવા કઈ ની આંગણે પડી હું ત.
હા આટી તમારે ખાલી ખિડકી છે ખીડકી માં હવા બળી આવે છે.
મીટી આ કોઈ ગે કોઈ દિન નથી. એ તો.
અત્રું તો નહી દેખાવે છે રાતે લાઈટ લગાવું છું દેખાવે છે દન નું થોડી દેખાવે અત્રું.
હા અત્રુ ત કઈ નિની દેખાવ.
દન તો તમારે તો નીચે સોયા આવે વસે કઈ ટેન્શન.
હમ નીચે શ હોય, હ માંતું ધણું ફાટી રહ.
હા. હા. ટેબલેટ વગેરે લીખી છે ને લેવો જો ટાઈમ નો.
હા આબું લેવું છે નહી લેણીસ પડી.
હમ મને લાગે મોસમ નું ખરાબ છે. કે સરીર સઇ રેવીની છે.
હા અરે વો સફાઈ કીધી નને વટા બાદમાં શરીર તો. ઠીક હોવી નથી કઈને કઈ કઈ કઈ હોવી છે એના બાદલો હોવે છે ને. તો બાદલુ જાદા પરેશાની હોવે છે.
તમ કેવો ને કે સોનોગ્રાફી કરાવું છું કરાવી પઈ.
ગઈ નથી યાર કોણ લેજાવ હે. સોનુગ્રાફી ભટેવર જાણો તો પણ જાવે કુણ. લજાવ કેને કેવ છે કે ત તમે લેજાઓ મને.
તમાર શરીર ને દેખીને તો એવું લાગે છે તમારે ખૂન હેગ ને હૈ.
હા હ. ડોક્ટર બી હિમોગલીન લીખયો કયો પણ બરાબર છે ખૂન તો બરાબર.
અચ્છા.
હમ ટાઈફાઈડ જાચ બી. કરી જ તો ટાઈફોઇડ બી નેગેટિવ આવ્યો છે. એ પતા ન કોઈ નહી.
કમજોરી એ બસ કમજોરી કમજોરી થઈ ગઈ તમારે. તો સઈ કેવાય છે ખાવા પીવાનું ધ્યાન નહી દેવ છો.
હમ.
તો.
ખાવા પીવાનો દોનો ટાઈમ ધાપીને રોટી ખાવ છો.
હમ રોટી તો ખઉું જ નઈ યાર પતર ની કઈ કઈ હોય છે.
મારે તો બણ જીવ તોકાવે છે તો રોટી છૂટી છે થોડા દ.
હ.
પણ માનો શું ટાઈમ છે જો રોટી ભાવે સવરનાથ મે ધાપેને ખાવઉ છું.
હમ.
આ બણ તું તમે ટમાટર વગેરે ખાયા કરો ખીરા કાકડીનું.
હમ હા અમાર પાણી કમી હોય છે ને.
હા તો ખીરા કાકડી લયા કરો ખીરા કાકડી તો ખુબ સસ્તી મળે છે સબ્જી લારે આવે છે.
હમ જ બરબ ખીરા કાકડી જ ખાણી પડે છે ક્યુ કે પાણીની ગણી. કમી હોવે છે.
ખીરા કાકડી કાઢો નમક નેનાખી ને. ટમાટર કાઢી દીધો સલાદ બનાવીને દો ટાઈમ ખાયકરો રોટી સાથે.
હમ.
મે તો આજ કલ સબજી ન મને. ત્રી જયુ વ સબ્જી ખાવું નહી શું એક પ્યાજ કાટું છું ને એક. ખીરા કાકડી કાું એક ટમાટર કાીશું પછ રોટી લઉ ફ ખાઉ બસ.
હમ.
સબ્જી નું માની વે એ નહી સે કે સબ્જી ખાવ શું. તો મારા હસબેન્ડ કહેવાય કે ફલ ફ્રૂટ ઘણાં મેગા મળે છે તો ફલ ફ્રૂટ નહીં સાવે છે. તમ તો ખીરા કાકડી ટમાટર લાવો છો તો ઘી એ તો બોધ. મળલે છે હ.
હા કોણ તમારે હસબેન્ડ બોલે છે.
હા. બના બનાના તો કામ આવે નહી છે કેલા તો પણ ખુબ સસ્તા છે પણ જુકામ છે મને. બકરી ને તો હમ કામ આવે નની છે. તો દુસરા તો એપલ ન લાયા છે પરવીબી હમ. મંંગી પડે છે અબાર તો આધું કિલો હ લાયા છે તો વ ખતમ હ વયસે અભી ત. હા એ.
પણૂટી ઘ હા એપલ તો ઘણી મંંગી. થઈ ગઈ દોસો અઢાઈસો તીનસો જેસી લેવો જેરી આવે. પૂ છે ને.
હા મેં હોસ્પિટલ ગઈ હતી તો મારી દીકરીનું એપલ નજર આઈ હતી. તો મારી દીકરી કે મમ્મી એપલ ખાવં છું તો મે કવા આપ એ. એપ્રલ દવસો મતલબ. મે પછી અત્ર નું સા આવે છે મન કો પચાસ કી દેવ છો. પચાસ રૂપિયા નું તો કેવાય એક બી એપલ ની આવે છે પચાસ મે તો મેને. દમે કહ એક એપલ કદરું ભાવ રેટ છે કે એક એપલ નો ભાવ સિત્તેર રૂપિયા.
ઓહ વાહ કે નથી ખાણી મળતો રવા.
એક પસ મેં એક એપલ લીધી એક એ પલી લીધી મે. અને દીકરીને વ કાર્ટીન ખાવાઈ. એક બડી એપલ દીદી બડી થી બડી બડી એપલાથી વા. સિત્તેર રૂપિયા એક એપલ ના હોઉ બાપરે જીબીએસ હોસ્પિટલને સામને મળે છે.
હમ અરે નહી હજી બી જ. પટ બનેને આગે મળે છે ને. પણમે થોડો સસ્તો મતલબ છે. નારી વગેરે સ ઈલેે છે ને આગે.
અચ્છા બહ હોસ્પિટલ ના તો ઘણો મંગો દેવા.
હોસ્પિટલ બાર ના તો ઘણું મઘું દેખાઈ ગયું બટ બાર હોવે છે ને. એ સિવાય પુલિયા નીચે બટ્ટી આગે છે બટટી ને થોડું સસ્તુ મલે.
હા. હા પરબ કોણ જ આવે છે તો મેં તો એને ચીપ્સા.
નદી બી હોસ્પિટલતી છે ને તો જ લાવ.
હા. હા પણ મારી દીકરીને તો હોસ્પિટલ હ દેખે છે કે મમ્મ એપલ પડી છે તો મેં. કે ચિપ્સ ખાઓ તો ચિપ્સ નની મળલીસે મે ચિપ્સ બીમાર વસે. કટિંગ કરી વ ધોઈને વ ખવાય છે મે બી. ખાધી છે અનેને બી ખાવાને ખતમ કરી હો. હમ તો મે મે. પાછું મારા હસબન્ડ નું કહી દે કો ને.
હમ. ઓલું એકને કેટલે જાવું છે ખાણી પડી છે.
હા વહી કાર્ટન ખાઈ ને છુી મને ગોવા. સિતતેર રૂપિયા ન નુકસાન તો કઈ થયું એ એવા. હા હસબેન્ડ કોઈ મંગા એક એપલ લ મે.
હમ.
મને કઈ હ આણ ચીપ્સા ખાવ છે અને ગેસ વાળલી ચીપ્સા વે છે એ માર તો જીવ તોગાવે છે જીપ. હ.
તો હસબેન્ડને કઈ બોલિયુ છે.
. કે હા મંગી છે અ બણ બિયા વાળી તો તીનસો રેટને અઢાઈસો થોડી વાળી. કમ વાી એને થોડી સી છોટી પલાવે વાપસી. અ દોસો અ અસી. સત્ત રૂપિયાનું દોસો રૂપિયા વાલી તોર છોટી છોટી આવેવે ફીકી ફીકી આવેવે સહી ન લાગે છે.
હમ્મ.
પર મને તો વા એપલ બડિયા લાગે છે બિલકુલ નરમ એપલ નહી હોય વા બડ્યા લાગે સા.
હમ્મ.
નરમ હોવે યું કડક કડક ન નરમ હોવે કે ઘર નરમ નિકલે વો. બાઇસ અબાણું મેંગી આવે છે તો લાવી નહી છે અમારે.
હ હ હ. મંંગાઈ ગણી
વા આ અનાર બી બોહત મેંગા છે તો અનાર કઈ ખાવ છે.
મેગુ ઘણી થાય ગઈ છે ને જે આગાર પેટ. ગોલ્ડ બી મેંગું થઈ ગયું. ફલ ફ્રૂટ મેંગા થઈ ગયા હર ચીજ મેંઘી થઈ ગઈ.
હા અને અન અનારો તો બોલું સીઝન ની છે ને કાસા આવે છે. ન દાણા મહિનું તો અનાર તો મલે ની છે બિલકુલ. બિલકુલ બંધ અબાણું માર્કેટ નું કટે મળલે છે અતરા મેંગા દેવે.
હમ્મ.
મેં અબણું મે મમ્મી ને ખૂનની કમી થી તો માર્કેટ ગયા હતા તો. અ ચુકુંદર નું રેટ પૂછી કે એકસો વીસ રૂપિયા કિલો.
હમ્મ.
વ મતલબ ચુકુંધર અ સાન થા કે મતલબ જસે બિલકુલ એકદમ જમીનમાં નિકળ્યા ત કઈ તાજા. તાજા એકદમ તો કે મેંગા મલે છે અબાણું સ આયા છે નયા. થોડાસા પુરાણ છે તો પછી સાઠ નો ભાવ એ વિચાર. ને અબાણું મમ્મી ને કેવે કે એક મહિના કેડે મમ્મી વાપસ ગયા. તો વાપસ ખૂન ની કમી આઈ તો મે કહા ચુકુંદર લેતા જાઓ છો ઘરે તો કે ભાવ દેખું તો કેવે સાઠ. ભાવ છે હા થોડા પુરાણા. થઈ જાવ નહી તો રેટા કમવેશે યુ.
હમ્મ.
. મઈ રેસ્ટ.
બેચો રે આજ છુટ્ટી નથી ન. તો સુભ રોટી બણાય નથી અને ટિફિન્સ બનાવી થોડી સી જદા બણાય હતી. તો થોઈ નાસ્તો કરી ને ગયા છે મમ્મી. તો વૈસા ન રોટી ખણી છે તો રસોઈ ગુસ્યા હૈ. આજ મારી તો તબિયત ઠીક નથી. તું મેં તો આ પડી પડી ફોન પર વાત કરું છે તો બેૈસા વણાવે છે.
તમે ગીતર બણાવો તમારી હિંમત સાાલી ની દો ઇન્જેક્શન લગવાયા.
ને આટો લગાવી લેવા પડે છે ને તો વાદો રો
હા ફટાફટ દો રોટી ના હા જન્મ પૂજન હોય છે ને. તો સાલે.
હા હા જન્મા તો હોય જ એને દેઢ મહિના. મને અનોરે હેં ની. બોલ્યું કે . .
ઠીક છે બેન.
ઠીક હા ઠીક છે.
. મેં કરું છું.